હલો.
હલો. કેમ છો?
મજામાં છે. તમે કેમ છો? મજામાં છો.
હોવ મજામાં હો. સવારમાં વહેલાં ઊઠ ઠવાથી કેટલા ફાયદા થતા હોય છે?
આવાજ નહીં ક્લિયર આઈ રહી તમને, હા.
હવે આવે છે?
હા હવે આવે છે. બોલો ને.
હા સવારે વહેલા ઉઠવાના કેટલા ફાયદા થતા હોય છ? જે આપણા માટે નહીં, સારી વાત છે ને?
ઉઠવાના હા, ખુબ સારા ફાયદા છે સવારે ઉઠવાના તો.
હા ઘણા બધા ફાયદા છે. અને સારી વાત છે કે સવારે વહેલા ઉઠવું જોઈએ.
હા સવારે ઉઠવું જોઈએ. મજે આપનો માઇન્ડ ફ્રેશ બી રહે છે સવારે ઉઠવાથી. હા પછી એમ સવારે હા ઉઠવાથી આપનું આરોગ્ય બી સારું રહે છે. લ દિવસ ભી લાંબ બોવ જાય છે, કામ બી આપણા પૂરા થાય છે.
હા. આખો દિવસ સારો રહે છે. વહેલા ઉઠી જઈએ તો આપણને આખો દિવસ આળસ પણ નથી આવતી. તમે એક દિવસ ટ્રાય કરજો. તમે થો મોડા ઊઠ ઠશો ને એક દિવસ તો તમને આખો દિવસ આળસ જ આવ્યા કરતી હોય.
બરાબર.
આખો દિવસ
મજે ખૂબ ઘણા ફાયદા છે.
હા. વહેલા ઉઠીએ તો તમારો આખો દિવસ ફ્રેશ જતો હોય છે. આળસ પણ નથી આવતી. અને તમે વહેલાં કસરત કરવા પણ જઈ શકીએ. કસરત કરવાથીં આપણા સ્વાસ્થ્યની સારી બને છે.
બરાબર છે. અને સવારે ઉઠવાથી ખરે મજે દિવસ ભી લાંબો જાય છે. અને ફ્રેશ પણ માઈન્ડ રહે છે. આપના પૂરા કામ ભી મજે ટાઈમ એડજસ્ટ બી થઈ જાય છે, કે શ કામ શું કરવાનું, શું નહીં કરવાનું. અને લેટ ઉઠવાથી તો જે આખો દિવસ આપનો અહ મજે આળસ આવે છે, કામ કરવાને. મને ફ્રેશ ને વાટે છે
બરાબર છે એટલે આપડે સવારે વહેલુ જ ઊઠવું જોઈએ તો જેથી કરીને આપડે કામ આપડા બધા પણ આપણે ટાઈમસર પૂરા કરી શકીએ તો સવારે આપડે હોઈએ આપડે સવારથી જ થી નકકી કરી લઈએ કે આપણે આજે આટલા કામ પૂરા કરવાના છે તો આપડે વેલા જાગી જઈએ કામ શાંતિ થી અને આરામથી હેરાન થઇ જતા હોય છે.
હા
મોડા ઉઠવાથી આપડે ઘર ના કામ તો આપડા થઈ જતા હોય છે પણ આપડે બધું બહુ ભાગદોડ કરવી પડે છે ફટાફટ પ્રોગામ બતાવું પડતું હોઈ છે. કામ ના કરી શકી એ બરાબર છે ને
અને અ પછી એમ આપણુ સવારે ઉઠવાથી આપનો દિવસ જાય તો આપને સવારે ઉઠવાથી આપનું આરોગ્ય ભી સ્વસ્થ રહે છે સફાઈ ઉઠવાનું કસરત કરવાની પછી અ ગરમ પાણી પીવાનું અ દેવો દેવ પૂજા કરવાની મંદિરમાં જવાનું તો કેટલું ફ્રેશ ને માટે છે અને માઇન્ડ બી હા અને માઇન્ડ બી કેટલું ફ્રેશ રહે છે સવારે ઉઠવાથી આપનું
હ... અને તમે જેમ કીધું કે આપણે સવારે ભગવાનની પૂજા કરવી જોઈએ ભગવાન તો કરવા જોયે જેથી તમારું મન પણ શાંત થશે અને તમારું શરીર પણ સ્વાસ્થ સારું રહે છે અને આપણે ભગવાનને પણ યાદ કરી શકીએ.
બરાબર ખુબ ઘણા ફાયદા બી છે સવારે ઉઠવાના પણ આપણ પણ હમણાં ના ઈનામે તો સવારે ઉઠવાને બહુ લોકોને જે આળસ આવે છે. સવારે ઉઠવાને આવડા તો નવ-દસ વાગે ઉઠવાનું. પૂરો આપનો દાડો છે ને પૂરો આળસથી જાય છે કામ નથી કરવાનું ફક્ત મોબાઈલ લઈને બેસાનું પણ એવું નથી સવારે એમ જે પેલા લોકો તો કેટલા મસ્ત સવારે ઉઠતા તા તેમનું કામ પૂરું કરતા તા તો તેમનો આખો દિવસ બી લાંબો જાતો તો અને આરોગ્ય બી સારું રેતું તું
સાચી વાત છે. સવારે વેલા ઉઠાવામાં માણસોં ને બહુ આળસ આવે છે પણ જીવનમાં આપણે કઈક કરવુ હોય આપણે આગળ વધવું હોય તો સમય આપણે વહેલા ઉઠવું જ જોઈએ.
બરાબર ઘણા ફાયદા છે સવારે ઉઠવાના સવારે અને ડોક્ટર લોકો બી કહે છે કે આપને કઈ આરોગ્ય ખરાબ થાય છે લોકો બી કહે છે કે તમે સવારે ઉઠો હમ. ફ્રેશ રહો કસરત કરો, આયામ કરો
સાચી વાત છે અને આપડા છોકરાઓ બાળકો પણ સ્કૂલે જતા હોય. સાહેબ લોકો પણ કેતા હોય છે કે સવાર માં તમે વેલા ઉઠી જાવ. એ છોકરાવો ને પરીક્ષાઆઓ આવતી હોય ત્યારે તો ખાસ કરીને વધારે ચિંતા હોય છે. કે સવારે વહેલા ઉઠીને તમે વાંચન કરો સવારે વેલા વાંચવથી તમને યાદ શક્તિ પણ વધે છે અને તમને યાદ હ જાય છે.
બરાબર મન્જે, સવારે ઉઠવાથી મજે આદતો બી આમ જે સારી આદતો ભી લાગે છે આપને,
છે.
અને આય સારી આદતો બી આપને ખૂબ મહત્વના છે, આપના જીવનને કરતા, અને આપને એમજે કારણ કે વ્યક્તિનું જીવનની, જીવન સુધીની આદતો પર આપની જ આદતો પે આધારિત છે આપનું જીવન,
બરાબર છે, સવારે વેલા ઉઠવાથી આપડે ઘણા બધા આબેય કસરત કરી શકીએ, સૂર્ય નમસ્કાર કરી શકીએને, સૂર્ય નમસ્કાર કરવાનું ઘણા બધા ફાયદા છે, તમારા શરીરમાં થોડો, તડકો એવો મળે છે તમને અને સા સારું એવું સ્વાસ્થ્ય તમને મળે છે.
અને બરાબર સવારે ઉઠવાનું મજે એક આપને સારી આદત એટલી શે કે મન્જે, આપનું શરીર, મન, સ્વભાવ જે આપને લાભદાયક ભી હોય છે ને આપને શ જતાં અ કરવાની પૈસીનો આપનું જોડે સમયનો સદુપયોગી બિ કરવા, જોયે સ્વસ્થ આહાર લેવું જોઈએ, વ્યાયામ કરવું જોઈએ, બચત કરવુ જોયે, મજે અ ખૂબ બધી સારી આદતો છે સવારે ઉઠવાને જીવનને ઘની મજે ફાયદો છે.
બરાબર છે.
હું,
અને સવાર મા, તમને કેવું અ ખુબ એવું સરસ સરસ ઠંડુ ઠંડુ વાતાવરણ તો તે સારી એવી હવા મળે, રોજે સૂર્યનો પ્રકાશ તમને મળતો હોય છે સવારમાં,
અને પશુ પક્ષીના અવાજ કેટલું મસ્ત ત લાગે છે અને સિટીઓ મે તો હમણાં તો એવું નથી. પન ગામડામાંં તો એટલું મસ્ત લાગે છે ને, કારણ કે વૃક્ષો પ રહે છે કે રહે છે બધા પક્ષી વૃક્ષો પર બેઠે છે, તો સવારે ઉઠવાનું, તેમનો અવાજ સાંભળવાનો ઠંડી હવા મજે ખુબ ઘણો ફરક છે સિટીમાં રેવાનો અને શહર મેં રેહવાનો બી.
સાચી વાત છે, સવારમાં મસ્ત પક્ષીઓના ઝીણા ઝીણા અવાજ તમને સાંભળવા મળતો હોય છે જે આખો દિવસ નથી મળતો,
એટલું ફ્રેશ રહે છે ને, મન્જે ખૂબ મન્જે, આપનું જે આ માઈન્ડ મન્જે આપનું આપણ ટેન્શન લેતા હોય આપને કો મજે કાઈ ટેન્શન આવતી હોય, તો પણ એવા ઠીકાને રહીને મન્જે આપને ટેન્શન ફ્રી વાટે છે. મન્જે પ સવારનું ઉઠવાનો જ ફાયદો છે ના તો લેટ ઉઠશું તો આપને જાસ્ત ટેન્શન આવશે, આપનો, કામ નથી થવાવું, સવારે ઉઠવાથી એ ઘણા ફાયદા છે, સવારે ઊઠવુ જોઈએ તો આપણને આ આનંદ મળશે.
બરાબર છે, ને સવારમાં એકદમ શાંત વાતાવરણ મળે તમને મસ્ત ઠંડી ઠંડી ઝીણે ઝીણા પવન આવે
બરાબર હા, સવારે ઉઠવાથી ખરે ઘણા ફાયદા છે અને સવારે ઉઠવું જોઈએ. આપનું પેલા લોકો તો સવારમાં ઉઠતા તા.
હું, બરાબર છે. પેલાના લોકોને કેવું હતું, હ પેલા આપડે આપડાથી મોટી ઉમરના ઘરનાં બધા હતા, એના એના સમયમાં કેવું હતું કે તો ઈ લોકોને અ કસરત કરવા માટે સવારે વેલા જાગવાની જરૂર ન પડતી. કેમ કે, એ લોકો નું પેલાનું કામ જે હતું એ મેનત વાળું હતું. અને સવારે એ લોકો વેલા જ ઉઠીને કાળ ક કામ ધંધે જ તા રેતા. અત્યારે તો બધા આપડે દસ દસ વાગે ઉઠીને ઓફિસે જતા હોય છે. પેલા તો બધા ખેતરમાં, અને એમાં ગામડામાં કામ કરતા. તો ખેતરે તો વેલા સવારે ચાર વાગે ઉઠીને જતા રેતા.
બરાબર છે.
કસરત કરવાની જરૂર ન પડતી, એમનું શરીર પણ સારું રહેેતું. અને આપડે તો, અત્યારે શરીર સારું રાખવા માટે, વેલું ઉઠવું અને કસરત કરવું એ જરૂરી છે. હ પેલા ગામડામાં એમ લોકોને એ ઘણું સારું હતું,
બરાબર. હું હું.
નહીં,
તો ખરેખર સવાર મે ખરે ઉઠું જોઈએ.
અને અત્યારે, તો આ સમયમાં કોઈને, અ એટલો ટાઈમ જ નથી કે વેલા ઉઠીને પોતાના માટે, કે દસ મિનિટ કાઢીને કસરત કરી શકે. આખી ભાગ-દોડ વાળી જિંદગી છે.
બરાબર. ખર સવારનું ઉઠવાનું તો મઝે, સવારમાં ઉઠવાથી ખરે સવાર લઈને સવાય લાગે છે, આપ ને.
હા, સાચી વાત છે.
હમ્મ. મઝે અ સવાર મેં ઉઠવાથી ના, આપનું મઝે, મઝે ખૂબ ઘણા ફાયદા છે. અને પેલા લોકો સવારમાં ઉઠતા તા ને, તો તેનું આરોગ્ય ભી કેટલું સ્વસ્ત રહેતું હતું. મઝે તેને કંઈ આજાર નથી થતો તો, અને તેનો મન ભી હમ્મ. હમણાના લોકો તો ચીડચીડ કરવાનું, બોલાનું,
હા ચીડચીડ કરવાનું, અને પેલા ના લોકોને ક્યારેય રોગ ના થતા. અત્યારે લોકોને કેટલાક રોગો પણ થાય છે. કેમ કે અત્યારે કોઈનું ચાલ એટલું સારું છે જ ને. પેલા જેટલી કોઈન મહેનત નથી કરવી, કોઈને કસરત નથી કરવી. વેલું ઉઠવું નથી, રાત્રે મોડું સૂવું.
બરાબર. અ મઝે ખૂબ ઘણા ફાયદા છે. સવાર ઉઠવું જોઈએ, આપણે મઝે
હ
સવારમાં ઉઠવાથી આપનો દિવસ ભી લાંબો જાય છે, અને ખરે સવાય સારી લાગે છે, આય આદત તો આપણે જોઈએ છે, સવારે જલ્દી ઉઠવાની‌.
સાચી વાત છે. સારું કેહવાય ચલો. તમારી સાથે વાત કરવાથી, ઘણું એવું જાણવા મળ્યું કે સવારે વેલા, વાથી કેટલા ફાયદા થાય છે. ચાલો મળીએ પછી બીજા ટોપિક પર.
ફીર હા. થેન્ક યુ.